હલો
હા બોલો
કેમ છો બેન મજામાં
હા બસ મજામાં
કેવું ચાલે છે
બસ શાંતિ
અરે આજે તો અમારે છે ને એટલો બધો વરસાદ પડ્યો ને બેન કે ન પૂછો વાત
હમ તો ભજીયા ખાધા કે નહી
બસ એજ વાત કરતી હતી તમને કે આપડે આજે વાનગી પર વાત કરીએ આજે એટલી મજા આવી ગઈ ને એટલો સરસ બાર વરસાદ પડતો હતો અને એ વરસાદમાં અમે લોકો બધા કૂટર લઈને ફરવા ગયા અને ગરમ ગરમ ભજીયા ખાધા.
બરોબર છે, હ વરસાદ પડે એટલે ગરમ ગરમ ખીચું છે, ઢોકળી છે, હ ભજીયા છે, કેળા કાકડીના ને એના અમાર ઘરે તો વરસાદ જેવું થાય એટલે બધા યાદ જ કરે.
હમ્મ
જેમ કે મકાઈના ભજીયા કરી દે કે મકાઈ શેક કે કાકડી કેળાના ભજીયા એટલે એમ ગુજરાતી વાનગીઓ ન કઈક સ્વાદ જ અલગ છે, પ્લસ પ્રસંગ આવે, દિવાળી આવે તો દિવાળી ના નાસ્તા કે મઠિયા ચોડાફડી તો લોકો એટલા ખાય છે. પછી નવરાત્રી આવે, દસેરા તો દસ ય ફાફડા જલેબી એટલા ખાાવ એટલે બધું તહેવાર પ્રમાણે ગુજરાતી વાનગીઓનું મહત્વ પણ એટલું છે ને લોકો એટલું ખાય પણ છે એમ
હા ખાવા માટે તો ગુજરાતીઓ ફેમસ જ છે તમને ખબર છે ને કે આપડા ગુજરાતીઓ શું કરે ખબર છે અહિયાં થી ફરવા માટે જાય ને અ તો ફરવા જાય ત્યાં આગળ પણ શું શું શો દેખો છે ગુજરાતી જમવાનું હવે અમારી જ વાત કરું તો તમને કવ અમે છે ને એક વાર ગોવા ગયેલા હતા તો ગોવા જે ગયા તો અમે ત્યાં જઈને પહેલા શું શોધ્યું કે નિયર બાય કે ગુજરાતી ફૂડ ક્યાં છે એની બાજુમાં જ અમે હોટલ બુક કરાવી. અને એ હોટલ ની અંદર અમે છે ને તો ખીચડી કઢી શોધવા ગયા કે ભાઈ ખીચડી કઢી મળતા છે. ખીચડી કઢી ખાવા હોય તો અહિયાં આપણને મળી જ શકે છે છતાં પણ ગુજરાતીઓ કેવા કે જ્યાં જે ત્યાં ગુજરાતી ફૂડ તો શોધી કાઢે ફાફડા, જલેબી હોય હોય કે આ હોય કે પેલું હોય એ બધું એ લોકોને જોઈએ જેને નહીં મળે તો એ લોકો શું કરે કે ત્યાં જતા જ નથી એટલે તમે જો છો કે આખા ભારત ની અંદર સૌથી વધારે ફોરેન ટ્રીપ ગુજરાત મારે છે અને એ કેવી રીતે મારે છે કે જ્યાં ગુજરાતી ફૂડ મળતું હોય ત્યાં
સાચી વાત છે. અમે પણ ખીચડી વસ્તુ એવી છે કે અમારે ત્યાં ખીચડી બને ને છોકરાઓ તો નથી થતા અને એમાં સસરા પણ નથી થતા એ લોકો કેવું માને છે ખીચડી એટલે જે માંદા હોય ને એ લોકો ખાય અને અમુક જ કે અહિયાં થી જયારે એ લોકો દસમાંજા તો ત્યાં કોઈ બેન હોય કે ઘરે રસોઈ બનાવતા હોય કે આપણે ઈન્ડિયાના હોય ત્યાં તો એવી હોટલ હોય ગુજરાતીઓની તો મેન હોય તો પૂછે તો કે શું બનાવો તો કે ખીચડી બનાવ વઘારેલી ખીચડી આવે, રામ ખીચડી આવે, સાદી ખીચડી આવે મીઠા હડદરવાળી આવે એટલે બહુ જ ખીચડીમાં પણ એવી કોઈ વેરએશન નાખે ચીજ નાખે ઉપર એટ કઈ કઈ કઈને કઈ વેરેએશન લાવે એ લોકો લોકોને એમ લાગે કે ઈન્ડિયા કરતા અલગ છે પણ ખાય તો ખીચડી જ આ બધી વસ્તુ બહ એવી થઇ ગઈ છે કે જે ખાવાનું તો ઠીક છે પણ લોકોને અને ઘરનું પહેલાના લોકો શું છે ઘરે પસંદ કરતા ખાવાનું અને હવે લોકો કેવું છે ઘરેથી ટિફિન ભરીને આપે તો મમ્મી મોડું થશે રવા દે નહીં સેર થાય કારણ કે ત્યાં ઘરનું લઈને ખાય તો અમુક છોકરાઓને શરમ આવતી હોય છે એ બધા છોકરાઓ બહારનું હોટલમાં કેન્ટીનમાં જઈને ખાતા હોય છે અને હું ટિફિનનું ખાઉં તો મને શમ આવે એટલે એ લોકો ઘરે થી લઈ જવાનું બી ટાળે છે ને કેન્ટીન નું ખાવાનું ખાય છે કેન્ટીનનું ખાવાનું કેવું છે કે ખબર નહ તળેલું ઓઇલી આ તે બધું હોય છે કઈ રોજ આવું ખાવાનું આપણને સેટ થતું નથી શરીર પ્રમાણે એટલે આપડે ઘરેથી મમ્મી ના હાથનું લઈ જવું જોઈએ ને ખાવું જોઈએ તો આપણી તબિયત પણ સારી રહે ને શરીર પણ આપણું કામ કરી શકે
હમ સાચી વાત છે તમે કીધું ને એના પરથી જ મને યાદ આવ્યું કે મારી દીકરી છે ને જય્યારે સ્કૂલ માં બટાકા પૂવા લઈ જાય ને ત્યારે એ મને એમ કે કે મમ્મી એક ડબ્બો નહિ બે ડબ્બા આપજે મેં કીધું કેમ દીકરા એટલે કે મમ્મી એ લોકોને ખબર પડે ને કે હું બટાકા પવા લાવી છું તો મારો ડબ્બો એ લોકો ું લઈ લઈને એમનો ડબ્બો મના આપી દે ને એમના ડબ્બામાં જે લાવવું હોય તે મારે ખાવું પડે એટલે પહેલે થી જયારે બટાકા પ હો ને ત્યારે હું શું કરું કે બે ડબ્બા આપું એક એનો ડબ્બો ને એક એની ફ્રેન્્સ નો ડબ્બો એમ એટલે આપડે થોડુંક ઓગણીસ વીસ કરીને થોડુંક મે ક્રિએટિવિટી કરીને થોડુંક જો સારું બનાવે ને તો છોકરાઓ તરત જ આપણું ખાવાનું અ ખાવા લાગે છે અને હેલ્ધી પણ હોય છે અને બહારનું ખાવાનું એક ખાત ટાળતા બી હોય છે એમ એટલે ઘણું બધું સારી વસ્તુ છે એ
ઘણા છોકરાઓ બહાર ન ઘણી મમ્મીઓ ન ટાઈમ નથી હોતો નાસ્તો બના તો લંચ બોક્સમાં એ લોકો એની મમ્મી પૈસા આપી દે છે અને આપડા છોકરાઓ ઘરેથી મમરા લઈ જાય પાપડ પોહં લઈ જાય મન પોહંચડું તીખી પુરી છે કોપકો આપણા ગુજરાતી નાસ્ જ એટલા બધા છે કે ઘરેથી આપણે છોકરાઓને ખબર છે કે સ્કૂલે જવાનું છે તો રોજ આપણે કંઈક ને કંઈ નાસ્તા કઈ ગાંઠિયા પા આપી કઈ ને કંઈ બનાવી રાખી કે્યાજે અને ના લંચ બોક્સમાં આજે આ મૂકી રોજ અલગ અલગ વસ્તુ એટલે એના ફ્રેન્ડ્સ બોલી એની મમ્મીને ટાઈમ મળ હોય તો એ પૈસા આપી દે અને બહાર થી પેલી ચીપ્સ લાવે આ લાવે તેલ આવેે બધું ખાય પણ એનાથી એને પેટ ના ભરાય ઉપર કોઈ પણ મસાલા વધારો હોય તો એને ખાંસી થાય એ બધું ત પણ પછી એને કોઈક વાર આપડે કહીએ કે તારો નાસ્તો પછ કઈ નહી લેતું મારામાંથી ક એટલે એ ખાય તો કે કેટલો મસ્ત કેવી રીતે બનાવ છે મમ્મીને શીખવાડશે એમ કે
હા સાચી વાત છે એ તમે કીધી ને બરાબર વાત છે એવું જ થયેલું એક વખતે તો મારી છોકરી છે ને ખાલી મસાલા ખીચડી લઈ ગયેલી સ્કૂલ માં તો એમાં શું હતું કે ખીચડી હતી દે તો એના અંદર મેં છે ને થોડુંક ચાટ મસાલો ટામેટા કા એવું નાખી અને જરાક સાતડી દીધું તો એજ સ્કૂલ માં લઈ ગી તો બધા જ એની ખીચડી છે ને ખાઈ ગયા અને બધા એને પૂછવા લાગ્યા કે ભાઈ કેવી રીતે બનાવી છે કેવી રીતે બનાય છે તારી મમ્મી ને કેધ ને શીખવાડે એટલે તમે કીધું ને કે ઘણી લેડીઝ એવી હોય છે કે જે ખુબ જ કામચોર હોય છે કામ કરતી જ નથી હોતી તો એવા લોકો શું કરે ખબર છે કે પોતાના છોકરાઓને પૈસા આપી દે અને પછી એમ એમના છોકરાઓને એમ કે કે ભાઈ તું બજાર થી કઈ લઈને ખાઈ લેજે હવે એ બિચારા છોકરાઓ શું કરે બજાર થી અ ગમતું ના હોય ને ખાવું પડે તો ખાઈ લેને પછી આપડે જેવા છોકરાઓ લઈ જાય ને લોકો ને ઓફર કરે કે ભાઈ લે તું મારા માંથી ખાઈ લે. ફ્રેન્ડસ હોય એટલે ઓફર તો કરે જ એટલે મારા માંથી ખાઈ લેય એ છોકરાઓ જયારે ખાય ને ત્યારે એ લોકોને એટલો સંતોષ થાય ને કે ન પૂછો વાત તમે કે હા હા હા શું આપણને ખાવાનું મળ્યું છે, એમ કરીને
અને એક વસ્તુ એ છે ગુજરાતી ખાવાની કેએ આપણેે છે ને તહેવાર પ્રમાણે ખાવાનું બને છે. કારણ કે જાન્યુઆરી મહિનામાં જો ઉત્તરાયણ આવે તો એવી રીતે કહેવામાં આવે છે, કે બધા શાકભાજી ખાંસ શિયાળાનું હોથ થન્ડુ હોય એટલે બધા શાકભાજી તો અમારે ત્યાં તો અમે બારનું ઊંધયુ ખાતા નથી. વેચાય છે. બરોબર છે. જૈન ઊંધયુ મળે, શુદકુ ઊંધ્યુ મળે, સિંગતેલ માં બનાવેલું ઊંધિયુ એટલી કેટલી બધી જાહેરાતો આવે, પણ અમે છે ને આ બે દિવસ શાક લઈ કારણ કે શાક મોઘું થઈ જાય, એટલે સુરતી પાપડી છે, વાલ તિંડોળા છે, કાચા કેળા એટલે એમ બધું શાક લઈને રાખીએ. અને પછી ઘરે બધું સમારી કરીને રાખીએ આગલા દિવસે અને પછી બધું તૈયાર કરી અને અમે તો ઘરે જલેબી પણ કોઈ કોર ટાઈમ હોય તો જલેબી પણ ઘરે બનાવીએેછીએ. એટલે બધા પેટ ભરીને ખાય ને ઘરનું શૂદ્ધ બી ખરું. એટલે અમારે તો આખો દિવસ ઉત્તરાયણ હોય પણ અમારે એટલું કારણ કે પક્ષીઓની પણ હવે તો ઉત્તરાયણનું ખાાસું ઓછું થઈ ગયું છે. બધા પક્ષીઓની પણ અ જીવોની હિંસા થાય છે, એટલે બધા ઓછા જ ચગાવે છે. એટલે બધા ખાવા તરફ વળ્યા છે, કે આપડે ભેગા થઈને ફેમિલી થઈને સાથે બેસીને ખાઈએ. એટલે અમે તો ઘરે જ બનાવાનું પ્રે હોળી આવે તો પોપકોર્ન છે, જુવારની ધાણી છે. કે આપણો કફ ઓગડે. ખજૂર છે. એ બધું ખાવું જોઈએ. દિવાળી આવે તો દિવાળીમાં દશેરા આવે ત લાવ ફાફડા-જલેબી તહેવાર પ્રમાણે બધી વસ્તુ આપણે ખાતા હોઈએ છે. દિવાળીમાં એટલા નાસ્તાઓ હોય કે મઠિયા, ચોળા ફડી, મીઠી વસ્તુમાં ઘૂઘરા છે. મોહનથાળ છે. સોનપા એટલે આ બધી વસ્તુ ગુજરાતી ખાવાની તો વાત એ લોકો વિદેશના લોકો આ બધી વસ્તુનો અનુભવ બી નથી કર્યો કે ટેસ્ટ બી નથી કર્યો. એટલે એ લોકો આ બધું ના સમજી શકે, ને ના એનો સ્વાદ માણી શકે. અને આપણું ઈન્ડિયા એટલે આપણું ખાવાનું એના માટે જ આપણે જીવીએ છેએમ.
અરે ઈન્ડિયા વાળા ની તો વાત જ ના કરો ને ઈન્ડિયા માં બી સૌથી વધારે સૌ થી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો ગુજરાત. ગુજરાત ના લોકોને સવારે ઉઠીને ફાફડા જલેબી અને ઢોકળા ખમણ ને એ બધું નહીં મળે ને તો એ લોકો નો દિવસ નહી ઉગે. જ્યાં જાઓ તો જુઓ તમે અહીયાં ફાફડા મલતા છે, તો ત્યાં લાઈન થઈ જશે. જલેબી મળતી છે, તો ત્યાં લાઈન થઈ જશે. બીજું કઈ મળતું છે, તો ત્યાં લાઈન થ જાય. સવારે પોર માં ઉઠીને બસ લાઈનમાં ઉભા રહી જશે. અને થેલી ભરીને નાસ્તા લઈ આવશે એ આપડા ગુજરાતીઓની બહુ મોટી જ અ આદત છે કે ભઈ ખાવાનું અને જે વસ્તુ ફેમસ હોય એક વાર તો એ લોકો ટ્રાય કરે કરે ને કરે જ છે.
અને સુરતનું પણ એટલું ફેમસ છે, કે સુરતનું જમણને કાશી નું માનું એટલે એમ કે સુરત થી ખાવાના એટલા શોખીન કે સેટરડે સન્ડે આયા નથી. કે લોકો એ ઉપડી ગયા ના તો ભલે બહાર ના જાય તો પણ બહાર થી સુરતી લોચો છે, ખમણ છે. આ છે કઈ ન કઈ ડુમસમાં ડુમ્મસ જશે, ફરવા જશે એટલે બહારનું ખાવાનું ને ફરવાનું એ લોકો ખુબ જ શોખીન હોય છે, અને પ્લ પ્લસ મને રસોઈ બનાવાનો એટલો શોખ છે ને કે ગુજરાતી વાનગીઓ રસોઈ શો આવે છે ગુજરાતીમાં તો દરરોજ બપોરે ભલે મારા કામની હોય કે ના હોય પણ એકવાર રેસીપી જોઈ એ લેવાની કે આજે કઈ રેસીપી આવવાની છે માસ્ટર્સ ઓફ ઇન્ડિયા પણ જોતી એમાંથી ભલે આપડણે આ બનાવીએ ના બના એવાત અલગ છે પણ જે બનવા જેવી હોય બનવા જે હોય તો કઈક ટ્વિસ્ટ કરીને એ લોકો બનાવતાય અમુક વસ્તુ ટ્રેડિશનલ હોય છે કે દિવાળીની આઈટમ છે એક મોહન ધાર છે આપણે પણ બનાવીએ છીએ પણ એ લોકો કઈ રીતે બનાવે છે એ રીતે જોઈને પણ આપણે ભલે પહેલી વાર આપણે થોડોક ટ્રાય કરીને પણ એવું કેટલી બધી આઈટમો એમાંથી જોઈને શીખીલું મારે પંદર થી વીસ વર્ષ થયા હશે આ રસોઈ શો જોતા જોતા પણ મને એવી આદત પડી ગઈ છે કે રોજ રસોઈ જોઈશું જોવાનું એમાંથી કંઈક ને કંઈક નવું શીખવાનું જો એપિસોડ ચૂકી ગઈ તો રિપીટ કરીને પણ જીઓ હોટસ્ટેર પર મારે એ એપિસોડ જોઈ લેવાનું પણ જોવાનું તો શો હ
હા તમે કીધું ને એ વાત બરાબર છે અમારી બાજુમાં પણ એક બેન હતા ને તે પણ તમારા જેવા જ એકદમ શોખ નતા કે ગમે તે થાય પણ બપોરના ટાઈમે કોઈ પણ કામ હોય કામ છોડીને રસોઈસો જોવા તો બેસી જ જાય અને જાત જાતને ભાત ભાત વાનગીઓ બનાવે હું પણ તમારા ઘરે આવું ને તો મને સરસ બનાવીને ખવડાવજો હા બેન તમારી સાથે આજે રસોઈની વાત કરીને ખુબ જ મજા આવી થેન્ક યુ વા ભ
ાય ચો ક્કસ પદારથ જોવું હા ભાઈ
હચ